હલો નમસ્કાર.
નમસ્કાર અવાજજો મારો તમને?
હા સે.
હ બોલો.
આજે આપણેે દૈનિક વાતો એટલે રોજિંદા ના જીવનની વાતો વિશે વા વા કરીશું.
અને આ તો ખુબ સુંદર વિષય છે ને દરેક દિવસમાં નવી નવી ઘટનાઓ અને કામ આમ સાથે આમ શરૂ થાય છે. નહી
હા સવારે દિવસની શરૂઆત થાય છે. લોકો પોતાના રોજિંદાના કામ માટે તૈયાર થઈને જાય છે.
સારી આદત મનાય છે અને વહેલું ઉઠવાથી છે. ને દિવસ બુ સારી રીતે પસાર થાય છે આપણો ને
હા બિલકુલ સાચી વાત છે સવારે ઘરમાં બધા પોતપોતાના કામમાં વ્યસ્ત હોય છે.
બિલકુલ આમ જેમ કે કોઈ રસોઈ બનાવે કા તો કોઈ ઘર સાફ કરે કા તો કોઈ બીજી તૈયારી કરતા હોય છે એમાં વ્યસ્ત હોય છે.
હા બિલકુલ સવારનું વાતાવરણ શાંત અને તાજું લાગે છે. હમ
બિલકુલ અને સવારે તો છે ને આમ ઘણા લોકો તો ચાલવા પણ જતા હોય છે
હા અને પછી દિવસ ના બીજા કામ શરૂ કરે છે ને એ લોકો
હા બિલકુલ અને આપડ ઉદાહરણ તરીકે લઈ લઈએ કે આમ કેવાય ને કે વિદ્યાર્થીઓ સાડા તરફ જાય છે અને નોકરી કરતા લોકો પોતાના કામ તરફ જાય છે
હા બિલકુલ દરેક વ્યક્તિ પોતાની જવાબદારી નિભાવવા પ્રયત્ રયત્ન કરે છે
બિલકુલ અને સમય ન છે ને મહત્વ રોજિંદા જીવનમાં ખુબ જ આમ અગત્યનું છે.
હા બિલકુલ સમય પ્રમાણે કામ કરવાથી ઘણી મુશ્કેલી ઓછી થઈ જાય છે.
બિલકુલ હા અને રોજ નવી વસ્તુ શીખવા મળે તો દિવસ વધુ ઉપયોગી બને છે.
હા પેલા મધ્યમ સમય ના લોકો ભોજન કરે છે નઈ
હા એ તો ખરું અને સંતુલિત ભોજન આમ શરીર માટે પણ ઉપયોગી ગણાય છે ને.
હા ભોજન પછી ફરી રોજિંદા કામ ચાલુ થઈ જાય છે.
હા બિલકુલ અને કામ દરમિયાન છે ને લોકો એકબીજા સાથે વાત પણ કરે છે.
હા એકબીજા જો જોડે મીઠા બોલ અને મીઠું બોલવું સારી આદત છે.
બિલકુલ નમ્રતા થી બોલવું છે ને સંબોધોને વધારે મજબૂત બનાવે છે.
હા નાના નાના કામ પણ રોજિંદા જીવનને એક ભાગ છે.
બિલકુલ અને ઘરની સફાઈ પછી વસ્તુ ગોઠવણી અને વ્યવસ્થા રાખવી પણ આમ ખુબ જ
હા વ્યવસ્થિત જીવનથી ઘણી સુવિધા મલે છે.
હા. આમ બિલકુલ સાચું કીધું કે કામ સમય પર પૂરું થાય તો મન પણ આમ શાંત રહે છે આપડું.
હા અને દિવસ દરમિયાન ઘણા લોકો બજાર પણ જાય છે.
હા અને જરૂરી વસ્તુ સમયસર લાવવાથી તકલીફ ઓછી પડે છે.
હા આજકાલ મોબાઈલનો ઉપયોગ પણ રોજિંદા જીવનનો એક ભા ગ બની ગયો છે.
હા એ તો વાત સાચી છે પણ મોબાઈલનો આમ યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ સૌને આમ.
હા વધુ સમય મોબાઈલ પર પસાર કરવો યોગ્ય નથી.
બિલકુલ અને સમય સંતુલિત રાખવું ખૂબ જ જરૂરી છે.
હા સંતુલિત તો રાખવું જ જોઈએ. સાંજે લોકો ઘરે પરત આવે છે.
બિલકુલ અને સાંજે ઘરમાં તો બધા સાથે બેસીને વાત તો કરવી આમ સાચી આદત છે.
હા કુટુંબ સાથે સમય પસાર કરવો મહત્વપૂર્ણ ગણાય છે.
બિલકુલ અને પરસ્પર સમ સમાજથી ગર્મ આનંદ નું વાતાવરણ પણ રહે છે.
હા અને સાંજે નાના બાળકો રમવા પણ જાય છે.
અને રમત ગમતમાં શરીર અને મન બંને માટે સારી છે.
હા પછી રાત નું ભોજન થાય છે.
બિલકુલ અને રાત્રે હલકા ભોજનને પણ મહત્વનું આપવામાં આવે છે ને.
હા દિવસ પૂરા થતા લોકો બીજા દિવસની તૈયારી પણ કરે છે.
હા અને કામની યોજના પહેલાથી હોય તો સરળતા રહે છે.
હા બિલકુલ રોજિંદા ની જીવનમાં સ્વચ્છતા આ પણ એટલી જ જરૂરી છે.
બિલકુલ અને સ્વચ્છતાથી તો છે ને આરોગ્ય સારું રહે છે.
પાણીનો બચાવ પણ દરેક દિવસો મુ કરવો જોઈએ.
બિલકુલ અને વીજળીનો બચાવ પણ એટલો જ મહત્વપૂર્ણ છે.
હા અને મહ પ્રકૃતિનું રક્ષણ દરેકની જવાબદારી છે.
બિલકુલ અને હ આમ કેવાય કે નાની સારી આદતોથી મોટું ફેરફાર આવી શકે છે.
હા અને દરેક દિવસ કઈને કઈ નવું શીખવાની તક આપે શે આપણાને
બિલકુલ અને જ્ઞાન કર્યા આમ કેવાય ને કે વ્યર્થ નથી એ જતું જ્ઞાન કઈ બી જતું નથી વ્યર્થ
સાચી વાત છે. સહાનુભૂતિ અને સહકાર સાથેથી સમાજ મજબૂત બને છે.
બિલકુલ અને એકબીજાની મદદ કરવી એ ખૂબ જ સારી આદત છે.
હા રોજિંદામાં શાંતિ અને સમ સંન્યામ પાન જરૂરી છે.
બિલકુલ અને ધીરજ રાખવાથી છે ને મુશ્કેલ પરિસ્થિતિ પણ છે ને સરળ બની શકે છે એમ
હા દિવસ નો અંત આરામ સાથે થઈ જાય છે.
બિલકુલ અને કેહેવાય છે કે પૂરતી ઊંઘ પણ આમ તંદુરસ્તી માટે જરૂરી હોય છે.
હા આ રીતે રોજિંદા જીવનની દરેક નાની વાત પણ મહત્વપૂર્ણ હો હોય છે.
બિલકુલ અને સારી આદતો પછી સમય નું મહત્વ અને પરસ્પર નો આદર રોજિંદા જીવનને છે ને સુંદર બનાવે છે.
હા આપડે હવે રોજિંદા જીવનની બીજી કેટલીક મહત્વપૂર્ણ વાત તો પચાસ હજાર કરીએ ચલો
હા તો આપડે થોડું વધારે જાણીએ આપડે કે રોજિંદા અને દૈનિક શું થાય છે આપડે કે જેમ કે લઈ લઈએ રોજિંદા જીવનમાં આમ ઘણી વાતોને ઘણું મહત્વ આમ ધાર આવે છે રોજિંદા
હા. ઘ ઘરનું વાતાવરણ શાંત હોય તો બધાને આનંદ થાય છે.
બિલકુલ અને પરસ્પર પ્રેમ અને આદર ઘરને મજબૂત બનાવે છે.
દરેક વ્યક્તિએ પોતાની જવાબદારી સમજવી જોઈએ આજકાલ
બિલકુલ અને જવાબદારી નિભાવતા અને વિશ્વાસ છે ને એનાથી વધે છે.
હા બિલકુલ તમારી વાત બિલકુલ સાચી શે સાચી છે. રોચિંદા જીવ જીવનમાં સફાઈનું પણ ખાસ સાથ આપે છે
બિલકુલ અને ઘર અંગે આસપાસ સાફ રાખવું દરેકની ફરજ છે.
હા. સ્વચ્છ જગ્યામાં રેવું આરોગ્ય માટે પણ સારું ગણાય છે.
બિલકુલ અને નાના બાળકોને પણ આમ કેહેવાય ને કે સફાઈ ની આદત શીખવી જોઈએ.
હા સમય પ્રમાણે કામ કરવાથી ઉતાવળ ઓછી થઈ જાય છે.
બિલકુલ અને યોજના સાથે કામ કરવા બી છે ને સફળતા મળવી છે ને બહુ જ સરળ છે.
હા રોજ થોડું વાંચન કરવું પણ સારી આદત છે આપણી માટે.
બિલકુલ અને વાંચન થી તો છે ને આમ નવી માહિતી મળે છે અને આમ જ્ઞાન પણ મળે.
હા. આપડ જેમ કે અખબાર પુસ્તક કે સં સામાન્ય માહિતી પણ ઉપયોગી બની શકે છે.
બિલકુલ કેવાય છે કે દરેક દિવસ કઈ નવું શીખવાની ઈચ્છા આમ જ જોઈએ લોકો.
હા આપડે આજે કહીયએ તો આજકાલ લોકો ઘણી વાર ઉતાવળ માં હોય છે.
ઉતાવળ કરવાથી છે ને સમજદારી વધુ આમ કેવાય ને આગળ પડે.
હા શાંત મન થી લીધેલો નિર્ણય ઘણી વાર સાચો હોય છે.
બિલકુલ અને ગુસ્સે કરતા છે ને શાંતિ થી વાત કરવી વધુ સારી.
હા બિલકુલ રોજિંદા જીવનમાં હસવું પણ જરૂરી છે.
બિલકુલ અને હસમુખ સ્વભાવ થી છે ને વાતાવરણ આમ હળવું બને છે.
હા મિત્રો સાથે સારી વાત કરવી પણ એક સારી આદત છે.
પણ હંમેશા સારા સંબંધો ન આમ કેવાય ને શબ્દો નો ઉપયોગ કરવો જોઈએ.
હા બીજાની વાત ધ્યાનથી સાંભળવી પણ એક છે આપણેે.
બિલકુલ અને આમ કેવાય કે આમ
આપણે સામે વાર અને સરખો જવાબ અને વર્તન કરવું જોઈએ આપડે.
હા દરેક વ્યક્તિ પાસે કઈ ને કઈ શીખવા જોવું જેવું હોય છે. છે.
બિલકુલ અને ઉંમર કરતા તો છે ને જ્ઞાન નું મહત્વ વધુ હોય છે.
હા કુદરતની સંભાળ પણ રોજિંદા જીવનનો ભાગ બની રહી છે.
બિલકુલ અને ઝાડ ઉગાડવા અને તેની સંભાળ રાખવી એ સારી આદત છે નઈ?
હા પાણીનો બગાર રાવો ઓછો કરવો જોઈએ.
બિલકુલ અને વીજળી ન પણ આમ કેવાય. કે બચાવ કરવો જોઈએ.
હા નાના નાના નાના બચાવ થી મોટો ફાયદો થઈ શકે છે આપણાને.
હા બિલકુલ તમે આ જે છે ને સાચી વાત કરી.
હા આજે આપડે આ વિષય પર ખુબ ઘણી ચર્ચા કરી મને ખુબ મજા આઈ ગઈ.
મને પણ બહુ જ મજા આવી ગઈ.
હા તો ચાલો મલીએ.
હા.